હ.
હલો.
કેમ છો મજામાં હા મજામાં.
હમ અમે પણ મજામાં
કેમ ના આજે યાદ કરે અમને બસ જમેહ્દ લીધું.
બસ એમજ યાદ આવી ગયું તમે કીધું વિચારો ને થોડીક વાત કરી લઈએ.
બરાબર બરાબર ઘરમાં બધા શું કરે છે મજામાં. મા
બસ બધા મજામાં
સરસ સરસ બસ બધા જ મજા કરે છે.
હમ બરાબર. અહિયાં પપ્પા હમણાં છે ને ઘરે અમે થોડા અમે અહિયાં દૂર રહીએ છીએમારું ગામડું અલગ છે અમારું વતન તો પપ્પા મારા કાકા ને મારા બંને ફૂઈ ને રોજ ફોન કરેને બધી વાતો કરે હાલ ચાલ પૂછે એમના. કેવું છે કેવું નહી. જીવનમાં શું ચાલે છે એવું બધી રોજ પૂછે એ બધી જાણકારી રાખે તો મારો નાનો ભાઈ પપ્પા ને પૂછતો હતો કે પપ્પા તમે કેમ રોજ રજ ફૂઈનેને કાકાને ફોન કરો છો. ત્યારે પપ્પા એ અમને ત્યારે પપ્પા એને ફેમિલી નું મહત્વ સમજાયું. બેટા અમારી ફેમિલી છે તો આમની તો મારી જાણકારી રાખવી જ જોઈએ ને એમની સ સંંભાળ રાખવી જ જોઈએ.
સાચી વાત છે.
હમ્મ. કેમ કે ફેમિલીજ એ માણસ ન સૌથી મેન સપોર્ટ સિસ્ટમ કહેવાય.
હા એ જ.
મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી એ બધાનો ઘણો બધો રોલ હોય છે આપણું આપણા સંસ્કારો કરવા સિચવામાં આપડા વિચારો કેવા છે આપડે કઈ રીતનું બિહેવિયર કરે છે. બધા માં એમનો બહુ મોટો પાઠ રહેલો છે એમને જ આપણને બધું શીખવાડય્યું છે.
હા એજ ને જયારે આપડે દુનિયામાં આયીએ છીએ ત્યારે જય્યારે મતલબ આપણો જન્મ થાય છે ત્યારે આપણે બિલકુલ અસહાય હોય. મતલબ આપડે ત્યારે તો કશી ખબર ના પડે. ત્યારથી આપણને ચાલતા બોલતા ખાતા પીતા બધું શીખવાડે પછી સંસ્કાર આપે એટલે કૂલ મલીને પરિવાર જે છે ને આપણી પહેલી સંસ્થા કેહેવાય. જે આપણને બધું શીખવાડે છે.
એ જ ને હા તમે એકદમ સાચું કીધું.
પછી આપણે શાળામાં ભણવા જઈએ તો આપણને પુસ્તકયુ જ્ઞાન આપે છે. જ પરિવાર આપણને હોય આપણો પરિવાર જે હોય છે આપણને જીવવાનું જ્ઞાન આપે.
હમ્મ અને સૌથી પહેલો ગુરુ એ માતા પિતા અને આપણો પરિવાર જ છે.
સાચી વાત છે.
હમ્મ. નાના તમે કીધું એમ નાનપણથી જ આપણને આપડી દેખભાલ કરી આપણને સાચવ્યા. એ નિસ્વાર્થ ભાવે આપને ઉછેર્યા નાનીથી મોટા કર્યા. આપણા મમી પપ્પા એ કેટલા બધા સેક્રિફાઈસ કર્યા હોય આપણા માટે.
એજ ને એટલે પરિવાર શું માત્ર એક ઘરમાં રહેતા ચાર પાંચ સભ્યો ના હોય. પરિવાર એ કેવું છત્ર હોય એ કેવું સ્થાન હોય. જ્યાં બધા નિસ્વાર્થ ભાવે એકબીજા સાથે રહેતા હોય એકબીજાનું પસંદ ના પસંદ નું ધ્યાન રાખતા હોય તો થાકેલો હારેલો માણસ આવે તો બીજાને સપોર્ટ કરતા હોય જેમ કે સપોર્ટ સિસ્ટમ
હા એકદમ સાચું કીધું
થા ના સમજાવે પછી આપડો સાથ આપે. આપણને એટલીસ્ટ એવું તો કે ચિંતા ના કરશો આપણે બધા સાથે છીએ એવી રીતે.
હા એ તો તમે બહુ જ સાચી વાત કીધી. એટલે ટૂંકમાં આપડા સુખ દુખ વહેંચી શકીએ એમને બિના કોઈ અને એમને આપણને જજ બી ના કરાય આપણે ગમે તે વાત એમને શેર કરી શકીએ આપણી પ્રોબ્લેમ્સ કહી શકીએ. અને આપડી પ્રોબ્લેમ હમ્મ એને આપણને સપોર્ટ કરે બધી રીતે એને આપડી પ્રોબ્લેમ સોલ્વ કરે. એટલે બધી રીતે જોવા જઈએ તો આપણને સાચવવા વાળું આપડી ફેમિલી જ છે.
સાચી વાત છે.
હમ્મ જે આપણામાં આપણા આપણા પૂર્વજોના જે આપણા સંસ્કાર મળેલા છે. જે આપડી ફેમિલી સમાજમાં જે ઓળખવાય એ બધું આપડી આપડું પોતાનું જે સ્થાન છે. બધું ફેમિલીને લીધે જ છે ને.
હા અન આપણે જયારે આપ આપડે જયારે કોઈ વસ્તુમાં સફર થઈ તો આપણા માટે તાળી પાડવા પણ ઉભા થઈ શકે. આપને પ્રોત્સાહન આપ જયારે નિષ્ફળ થઈએ ત્યારે ખરાબ સમય આવે ત્યારે આપ પણ દુનિયા સાથ આપી દે સાથ છોડી દે. પણ એવા અંધકાર ના સમયે આપણો પરિવાર આપણો સાથ ક્યારે ના છોડે.
હા એકદમ ઊંડી વાત કરી તમે એકદમ સાચો.
આપડે પરિવાર સાથે સુખ નો આનંદ પણ બમણો થ જાય. સુખ નો આનંદ પણ મમળું થઈ જાય અને દુઃખમાં આપણું દુઃખ અડધું થઈ જાય.
હમ હમ એકદમ સાચું.
અને જયારે એકલા પરિવારમાં રહેતા હોય મતલબ એકલા રહેેતા હોય તો પછી આપણને એકલા એકલા મનમાં વધારે દુઃખ થાય કશું પણ મુસીબત આવે તો.
અને એકલા હોય તો તો આપડું સુખ બી એટલી ખુશી ના આપે. કેમ કે એકલા એકલા આપણે શું એન્જોય કરી લેવાના હતા.
એજ ને.
દુઃખમાં તો એટલા પડી જ જવાના. અને એકલા હોય તો માણસ બીમાર હોય તો પોતાનો ખ્યાલ જાતે જ રાખવો પડે. ફેમિલી હોય તો આખું ઘર ધ્યાન રાખે આપડું પણ એકલા હોય તો. તો તો જાતે જ કરવું પડે બધું. એટલે ત્યાં એટલે ત્યાં બી ફેમિલી નો ઇમ્પોર્ટન્સ ખબર પડી જાય આપણને.
પછી જે વડીલો હોય આપણા ફેમિલીમાં કે પરિવારમાં એ આપણને એમના અનુભવોથી આપણને સારું માર્ગદર્શન આપે. જીવન જીવવાના મૂલ્યો શીખવાડે.
હા અને એજ એજ એજ સંસ્કારોને એજ મૂલ્યો આપણને આખી જિંદગી કામ આવે. એ જ્ઞાન આપણને ખૂબ ઉપયોગી થાય. બધી જગ્યાએ.
એજ ને.
હમઅ. અને ફેમિલી જે ક એવું છે જે નિસ્વાર્થ ભાવે આપણને પ્રેમ કરે છે. બીજા તો શું તો કદાચ એમનું કંઈક ને કઈક નાનો મોટો સ્વાર્થ હોય પણ આપણી મમ્મી-પપ્પા, દાદા-દાદી, ભાઈ-બહેન એમને તો એટલે જ આપણને પ્રેમ કરે છે કેમ કે આપણે એમની જોડે છે એમનો એક ભાગ છે એમના કુટુંબ નો ભાગ છે.
એ તો તમે સાચું જ કીધું.
હમઅ.
પણ અત્યારે જે બદલાતો સમય છે ને
હમ.
એમાં બહુ ગંભીર સમસ્યા થઈ ગઈ છે કે પહેલા બધા સંયુક્ત પરિવાર માં રહી શકતા હતા મતલબ રહેતાતા. સંયુક્ત પરિવારમાં રહેવાની જ પરંપરા હતી. પણ જયારે અત્યારે બધા વિભક્ત પરિવાર થઈ ગ્યા છે. કોઈ કારણસર કે નોકરી માટે, કે પ્રગત પોતાના ભણતર માટે કે ગમે તે રીતે.
હમમ હમમ એ તો છે.
પછી એમાં ચાર દિવારો અને ચાર દિવારો માં ખાલી માણસ પછી એકલો પડી જાય.
હમમ. ના ફેમિલી નો સપોર્ટ મલે ના કોઈ એટલા બધા શું કેવાય વિચારો બી એ પ્રકારનું બિહેવિયર આપણું સરખું ના આવે એકલા હોય તો આપણને કોઈ કહેવા વાળું બી ના હોય કઈ. તો આપણને સહી સહી રાહ બતાવવા વાળું કોઈ ના હોય. પ્રોબ્લેમ આવે તો આપણે કોની જોડે જવાનું? ફેમિલી માં કોઈ હોય જ ની તો.
અત્યારની જે પેઢી છે ને એમાં તો કેવું થઈ ગયું છે. સોશિયલ મીડિયા, મોબાઈલ એ એના માટે લોકો પાસે કલાકો નો ટાઈમ હોય. પણ પોતાના ઘરમાં બેઠેલા વૃદ્ધ દાદા, દાદી દાદા, દાદી કે મમ્મી, પપ્પા પાસે બેસવાનો દસ મિનિટ નો ટાઈમ ના હોય.
એજ ને.
આપડે પૂછીએ તો એમજ કે આપણી પાસે ટાઈમ નથી ને કલાકો સુધી મોબાઈલમાં જોયા કરશે.
હમમ એ તો બો ખોટી વાત કેહેવાય. ફેમિલી જોડે તો સમય પસાર કરવો જ જોઈએ જેટલો ટાઈમ મળે એટલો કરવો જોઈએ.
એમની સાથે રહેવાથી જ આપણને ઘણું બધું વસ્તુ શીખવા મળે છે.
હમમ. એમની જોડે થોડુંક હસી ને વાત બીત કરી લઈએ ને થોડી બે- પાંચ મિનિટ તોયે દિલ ને શાંતિ મળી જાય અને રિલેક્સ ફીલ થઈ જવાય.
એ જ ને.
હમમ ફેમિલી જ આપડું એક સાચું ધન છે. કેવા આમ જોવા જઈએ તો
એ તો તમે એકદમ સાચી વાત કીધી હા.
હમમ. અને ભઈ બહેનને લીધે આપડામાં શેરિંગ કરવાના ગુણો બી આવે. જો કોઈ અત્યારે તો તમે કીધું એમ બધા વિભક્ત કુટુંબમાં રેય એટલે એમના કોઈ ભાઈ - બહેન, કાકા - બાપા ના કોઈ ભાઈ - બહેન ના હોય કા તો એનું પોતાનું કોઈ સગુ ભાઈ બેન ના હોય તો એ તો એને તો ખબર જ ના પડે કે શેરિંગ કરવાથી શું ખુશી મલે કે કોઈ મારી કોઈ વસ્તુ શેર કરવી જોઈએ એને તો એવું જ થાય કે મારું છે, મારું છે. હું કોઈને શેર નહી કરું, બીજાનું કઈ નહી માંગુ. તો એ રીતે તો એક એનો ગુણ ઘટી જાય ને કે એને ખબર જ ના પડે કે વસ્તુઓ શેર બી કરવાની હોય.
સાચી વાત છે તમારી.
વસ્તુ સિવાય બીજી ઘણી બધી જગ્યાએ આવે જ્યાં આપણે શેર કરવાનું થાય. તો ત્યારે છોકરો શું કરશે કેમકે એને તો ખબર જ નહી કે કઈ રીતે થાય?
એજ ને.
હમમ એટલે ફેમિલી તો બો જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. બધી રીતે મેન્ટલી ઇમોશનલી અને ફાઈનાન્શિયલી બી સપોર્ટ કરે છે જો આપણને પૈસાની જરૂર હોય તો ક્યારે ના ની પાડતા ને ગમે ત્યારે માંગે ત્યારે મમ્મી પપ્પા આપી દે પૈસા
હ
એટલે સપોર્ટ તો બધી રીતે ફેમલી તરફથી મલે છે તો આપણેે એમની આ ફેમિલીની આપણે કદર કરવી જોઈએ ને બને એટલો એમની સાથે સમ સમય પસાર કરવો જોઈએ
હા પરિવારમાં શું એકબીજાનુ મન મુતાવ થાય કે થોડું એ થઇ જાય એકબીજા સાથે બોલાબોલી થઈ જાય પણ એકબીજાનું મન મન દુુઃખ થાય પછી થોડો ટાઈમ પછી બધું હતું એનું એ થઈ જાય
હમ્મ
તો કોઈના મનમાં વેર ઝેર ના હોય એકબીજા માટે સ્નેહ પ્રેમ તો તો એનો એ છે
ગમે એવો મન મોટાવ હોય પણ એક મેમ્બર જો પરેશાનીમાં હોય તો બધા એના સપોર્ટમાં આઈ જ જાય સારું
એજ ને આપડે બધા પછી વડીલોનું માન સન્માન જાળવવું જોઈએ
હમ્મ
અત્યારે વડીલોને કોઈ માન સમ્માન ઓછું થઈ ગયું છે એ લોકોને જાળવવું જોઈએ તો આપણા મૂલ્યો સમ આપણા જિંદગીના મૂલ્યો સમજાય
હાં એ તો ખરુ
એટલે આપડે જીવન જીવવા માટે સંબંધો સાચવવા ખુબ જરૂરી છે
એ તો એકદમ સાચું કીધું તમે
અમારા ઘરમાં બધા સાંજનું ભોજન સા થે જ કરે દિવસે તો બધા પોત પોતાના કામે હોય પણ સાંજે તો બધા સાથે જ કરે
હાં અમારે બી એવું જ હોય સાંજે બધા જોડે જ જમવા બેસે
ત્યાં બધા નાના નાની વસ્તુઓ કરવાથી બીજાનો પ્રેમ મજબૂત થાય પરિવારનો પ્રેમ
હમ્મ સાચું કીધું તમે સારું મોડું થઇ ગયું છે બઉ
હા બધી વાતો મે ધ્યાનમાં રાખીશ